હેલો.
હલો.
હા, બેન કેમ છો?
સારું, તમને કેમ છે?
હા બસ, સારું હો બને.
શું કરો છો?
બસ શાંતિ છે, અત્યારે થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે, તો અહીંયા બાલ્કનીમાં બેઠો. છો ને, એન્જોય કરું છું, થોડું એન્વાયરમેન્ટ.
સરસ.
હમ, તમે શું કરો? નહી વરસાદ. તો નથી, પણ વરસાદ જેવું વાતાવરણ છે, અત્યારે તો.
અચ્છા. હું પણ અહીયા બેઠી છું, બારી એ. કોલેજ માં અત્યારે તો ફિહાલ વર્ક ચાલે છે, રિનોવેશન નું.
હ હા
નવી બને છે, પાછી.
ઓહો નવી કોલેજ બને છે, કે નવું કઈ બીજું બ્રાન્ચ કે એવું કઈ બને છે?
નહી હોસ્પિટલ ના જે હતા ને વિભાગ એ એમાં વધારે ઉમેરો કરવામાં આવે છે, અત્યારે તો.
અચ્છા સારું સારું એટલે ટૂંકમાં તમારી હોસ્ટેલ કે હોસ્પિટલ સોરી આમ પ્રોફિટમાં છે એમને એટલે અત્યારે એક્સપાન્ડ કરે છે.
હા ડિપાર્ટમેન્ટમાં વધારો કરે છે.
હમ સારું સારું ફી પણ એટલી હોય તમારે મેડિકલ છે, તો એમાં ફી તો બહુ જ હોય તો એક્સપાન્ડ તો કરે જ.
હા ફી તો બહુ બધી છે.
હમ્મ
ક્યાંક તો વાપરવી ને પછી કોલેજ વાળાઓને.
હા
અત્યારે તો ચારે કોર ડસ્ટ્ટ ડસ્ટ ધૂડ તૂડ છે, ખાલી.
અચ્છા આ અત્યારે બનતું હશે કન્સ્ટ્રક્શન એટલે ને?
હા
સારું સારું. અહીંયા પણ હવે હું પણ અત્યારે મારી હોસ્ટેલ જે હતી પેલા ત્યાંથી ચેન્જ થઇ ગઈ છે અને અત્યારે રોડ ઉપર છે. હાઇવે ઉપર મેઇન રોડ ઉપર તો અહિયાયા પણ નકરું પોલ્યુશન જ છે, એમ બઉુ વાહનો ચાલે છે, નકરું ધુમાડો અને ધૂળને એવું જ.
અચ્છા આ પેલી ટોકીઝ ની બાજુમાં છે, એ જને?
હા ત્યાં જ ને પેલા અમારે થોડીક અંદર હતી આમ એટલે ટુંકમાં રેસીડેન્શિયલ એરિયામાં હતી કે આજુબાજુ ઘર ને એવું બધું હતું. નાની એવિ શેરી હતી એટલે કઈ બહુ હતું નઈ ટ્રાફિક કે અવાજ ક્યાય. જ્યારથી અહીંયા નવી હોસ્ટેલે આવી ગયા છું ત્યારથી નકડુ અહીંયા ધૂળ ને અવાજને રાતે બે વાગે પણ હોંન હા જમી લીધું તમે જમી લીધું?
નહી સેવ ટમેટા નું શાક ને એવું હતું તો પછી નો ગઈ જમવા.
અરે જમી તો લેવાય ને જેનું સાખ હોય એવું.
નો ભાવે સેવ ટમેટા ન શાક ને પરોઠા મસ્ત હોય પણ હાવે નહી તો નો ગઈ.
પરોઠા અને સેવ ટમેટા નું શાક ને મળે છે ને તમે આવી વાત કરો છો. અત્યારે મે સું ખાધું તો મને કેહેવામાંય શરમ આવે છે.
શુ ખાધુ?
બટેકા નું અને કઈક હતું. શું તો, એ કઈ ખ્યાલ નહી આવતો, બઉ કઈક હતું, બટેકા સાથે સબ્જી. એ ખાધી રોટલી ખાધી અને ખીચડી અને છાસ.
અમારે તો બહુ મસ્ત જમવાનું હોય, પણ હું થોડીક ઓલી છું, મનમાં આવે. તોજ જમવા વાળી છોકરી.
હમ, હમ, સારું સારું ફ્રૂટ્સ ખાધા કેમ કઈ ખાધું જ નથી, આજ.
ના, ના ફ્રૂટસ તો ધોવા છે, હજી ધોય પછી આરામથી
ઓ અમારા તો ખવાય પણ ગયા ત્યારે છે.
તારા ભાઈબાંધે ખાધા.
હા, બધા ખાધા આ ખા રુંમે ખાધા તો મેં એક એક ખાધું, એક બનાના ખાધું પછી એક અહીંયા એક મિત્ર છે, એમ બી કરીને, એને ખાધું ને એક ત્રીજો મિત્ર છે, એને ખાધું. ત્રણ ચારે ખાધું, બસ પછી છી ખારેખ હતી બધા, ખાધું થોડું-થોડું એમ બેઠા તા, બેઠા-બેઠા ખાધું.
હમ, મીઠી હતી કે.
હા, મને બેચાર તો ફડી બે એવી, આવી ગઈ હતી, તુંરા જેવી બાકી તો મીઠી જતી.
તો વાંધોની.
હમ. સારું તો, ભૂખ નથી લાગી, તો તનાજી
ભૂખ તો નથી ગઈ, મેં કઈ ખાધી નથી, વાહી ક્યાં ખાધું તું?
એટલે જ નને અહીય મેચ ખાધું તું વધારે તો.
હા. ભૂક તો મતલબ લાગી હતી. પછી એક સનની વાટકી હતી ને. સનની
તેની
સન નની વાટકી.
સંન.
વા વાયટ કી વયટ કી. પાંચ રૂપિયાની સન કંપની છે.
ઓ ઓકે, ઓકે, ઓકે, ઓકે સમજી ગયા.
ઓલી વખતે ઘરે ગઈ ને, હ ઘરે ગઈ. ને તો મમ્મી ને કીધુંને, તો લઈ આવ્યા ત.
અચ્છા.
નાસ્તો કીધો કે, નાસ્તો લઈ આવો તો, મારા માટે. આખો ઓલું એવા. તી ખાદી.
હમ્મ. એમાં તો શું ધરાણી આવીશ નહી.
નાના ધરાણી તો શું હોય પણ? હાલેે મારે તો, હાલેેમ કઈ ખાવાનું એવું બધું છે, નહી મને
હમ્મ, ખોરાક એ જ ઓછી છે, એમને ટૂકમાં
હમ્મ, ખોરાક જો ઓ છે.
હા, અ ત્યાં તારે હોસ્ટેલે તો બધું ઓલું પણ છે ને, તારી પાસે ઓલું. ઓકે, ભાઈ
હા, હા છે ને બધું બધું બધું છે. સગડી છે, હા મેગી બનાવીએ ને.
હા એતો તમારે તો સારું છે. ખીચડી પણ બનાવીએ.
હા, ખીચડી બનાવીએ, અકની બનાવીએ ઘણું બના
ઓહો! એના માટે તો કો બધો સામાન ન જોઈએ મસાલાને બધું ઓલ
છે ને બધું છે. ઘરેથી લઈ આવે ફ્રેડ લઈ આવે હહ. તેલ લઈ આવે. દાળ લઈ આવે, ચોખા લઈ આવે એમ. પછી અ ચટણી લઈ આવે, મીઠું લઈ આવે, બધું લઈ આવે. હા હા જીરું.
અચ્છા, સરસ સરસ. તો અહીંયા તમારે હોસ્ટેલમાં અલાઉડ છે એ બધું એવું બનાવવું?
બધું બધું બધું અલાઉડ છે.
ઓહો! બહુ લિબરલ હોસ્ટેલ છે તો તો તમારી. બાકી મારી જે હોસ્ટેલ હતી પેલા ત્યાં તો કઈ અલાઉડ હતું નઈ. તોય એમ બનાવતા. પણ એલાઉડ હતું નઈ એવું કાઈ.
અમારી હોસ્ટેલે તો ભજીયા બનાવે ને બધું બનાવે.
ઓહો! સારું.
હવે અમારે રૂમે-રૂમે સગડી હે.
હા, હા. સારું કેવાય તો તો. અહીં મારી આગળ તો મારા આખા હોસ્ટેલમાં મારી પાસે એક પાસે જ કેટલ છે. એમાં પણ અમે બનાવીએ અને જો ખબર પડે જ અમારા જે માલિક છે, હોસ્ટેલના હરેશભાઈ. તો, ઈ આવી ને એમ કે કે તમે એટલું એ બનાવી લ્યો ને આમને તેમને એના કારણે મારું ઇલેક્ટ્રિસિટી બિલ વધી જાય એવી રીતના ખઈ જાય એટલે નહી કરવાનું અમારે આ
હા, બરાબર.
પછી હમણાં તો એકવાર એમ કેતાતા કે તમે બધું એ બધું બનાવો પછી તમે કોક આમ શોખ લાગી જાય. તમને ને પછી મારે જવાબ દેવા પડે ઘરે એવું બધું કેતા તા.
હમ્મ. એ તો બાના તો હોય ને એને ચલાવવું હોય બધું તો
હા, એટલે એ તો છે આમ
બસ સ્ટેન્ડે વયૂ જવાય નો હાલે બસ સ્ટેન્ડે વયા જઇએ તો?
હા, ખાવા માટે ને?
હા, હા મારે નહી બનાવવા માટે મેગી લઈ એક અને બસ સ્ટેન્ડ એ વઈ જવાય ન્યા ચાર્જિંગના પોઈન્ટને બધું હોય જ ને.
ત્યાં મેગી બનાવી લેવાની.
હા પછી ખાઈ આવીને ખાઈ લેવાની રૂમે ત્યાં ખાઈ લઈએ તોય હાલે. આજુબાજુના વાતાવરણના મજા લેતા લેતા.
હા એ છે આઈડયો સારો છે પ એ બહુ વધારે એફરસ્ટ એમ વધી જાય એમ છે. કે એક મેગી હાટું ત્યાં છેટ જાવાનું પેલા દસ રૂપિયા પેલા તો રિક્ષાના બગાડવાના. કે અહીં જાવાના દસ રૂપિયા આવવાના ગાડી લઈને જાય તો પેટ્રોલના.
હમ
એના કરતા સાંભળી લેવું થોડુંક વધારે સારું છે એમ.
હા તો એને ક્યાં ખબર પડવાની છે દર વખતે ખબર પડી જાય?
ના, ના ક્યારે કદી અમે કરી નાખી ને, એવી રીતના. કે બનાવી લીધી, હ ચાર દિવસ સુધી બેડ નીચે જ પડી છે, કેટલ એમણે એમ.
હ. તો પછી ખબર પડી જ જાય ને, એક દિવસ નઈ, બીજા દિવસે નઈ, જયારે ક્યારેક તો જોઈ જાય ને આવીને.
તો ધ્યાન રખાય ને, એવું થોડી કરી શકાય તમારે.
હાટલે હવે તો ધ્યાન રાખીએ છીએ, થઈ જાય કામ પતી જાય, એટલે બધું અમારા સબૂત સાચવી લઈએે.
હમ. બધું સાફ કરી નાખવાનું, એટલે ખબર જ ન પડે.
હા, એટલે હવે તો જ કરીએ છું.
હ. એમાં એવું જ હોય, એને ખબર પડે ને, તો જ પ્રોબ્લેમ થાય, ખબર ના હોય, એટલે એને પછી કઈ તકલીફ ના પડે.
હા, આમાં પ્રોબ્લેમ થવી જોઈએ જ ને, આ સુંમ ઇલોજીકલ વાત છે કે, કેટલ કેટલુંક જ આમ એ લે. ટી આમ બાડી લઈ, એમ કેટલું જ બિલ વધી જશે, એનું એમ.
હા, પણ એને મતલબ તમારી હોસ્ટેલ બહુ કઈ મોટી છે, નહી નાની છે, એટલે એને આવી શકે, વેરન્ટજ અને આ પણ છે, આ શોટ વાળું ને, એઈ થઈ હકે.
જો શોટ લાગવા વાળા તો, અહિયાયા અમારે બોર્ડ અમારા બેડસ ઉપર ને, બધે બધા પાસે બોર્ડ હોય કે. અને એ બધા બેડ ઉપર જ રાખતા હોય ને, રાતે સુઈ જતા હોય બધા. વાયર, હું તો આખ આમ લપેટ આવી જાઉં મારી.
એવું ન કરાય ધ્યાન રખાય ને, બધું નીચે રાખી ને પછી શુંવા
અરે પેલા થી એવું જ કરીએ છે, કઈ થાય એમ છે જ નહી, એમાં ક
તો પણ રેસ કે, શું પામે લેવાનું?
હા, રિસ્તો એવી રીતના બધી જગ્યાએ છે, જ ને હવે થર્ડ ફ્લોર ઉપર છે. રેસ તો એમ થઈયો કે, કે બાલ્કની માં અત્યારે બેઠો છે, પડી જઉ હું બોલ રેસ. તો એમાં એ છે, ભાઈ કઈ આમ લોજિકલ દસ નથી ને.
પણ ધ્યાન રાખીએ, તો ન પડીએે ને, હવે બાલ્કની માં તું બેઠો છો, અને તું ધ્યાન ન રાખ. તો તું પડી જ પણ તું, બધી સાવચેતી રાઈ તો ના પડે. પણ હવે આમાં તો તું કઈ સાવચેતી જ નથી રાખતો, ભેગું લઈને જ શું છો? તો પછી તો એમાં તો છે જ ને, સંભાવનાઓ.
સંભાવનાઓ ક્યાંથી છે, હ બોર્ડ ની અંદર જેના બ્લગ પણઈન્ટ છે, એમાં હું કઈ હાજ તો નથી, નાખી દેવાનું, નાખવાનું ટ્રાય કરવું, તો જાય નહી એમાં.
તો પણ વાતાવરણ વરસાદને છે, તો ના કરાય.
માની લીધું મેં, માની લીધું હવે, હું બોર્ડ બોર્ડ રાખી જ નહી, હવે હું ઓકે.
સરસ, થોડોક દૂર રાખવાનું, નીચે રાખી દેવાનું. કામપતિ જે તાર
હા, હા, વાંધો નહી સારું, તો હું કરું પછી. હા, મારે હવે થોડુંક કામ છે, તો હું પછી કોલ કરું તમને ઓકે.
ચોક્કસ, ચોક્કસ, આરામથી કરજો.
ઓકે, થેન્કયુ, બાય, હા, આવજો બાય.